હા હલો
કેમ સજ આમાં
બસ અમે એકદમ મજામાં તમે કેમ છો બધા
બસ અમે બી એકદમ મજામાં છીએ
હા બસ બસ મને એકદમ એવું યાદ આવી ગયું કે આપણા જીવનમાં જો રમત ગમત જોડાયેલી હોય ને તો આપણું શરીરનું સ્વાસ્થ્ય એટલું સારું રે છે એટલું સ્ફૂર્તિ વાળું રહેે છે કે આખો દિવસ એનર્જેટિક દિવસ પસાર થાય છે સવારથી જો આપડ કઈ બી યોગા કરીએ કઈ બી થોડી ઘણી કસરત કરીએ તો બી આપણા શરીર માં એટલી સ્ફૂર્તિ આઈ જાય છે ને તો એના કારણે આખો દિવસ સરસ જાય છે બોલો તમારે શું કેવું છે
હા અને રમત ગમત એવી વસ્તુ છે જે તમને આનંદી અપાવે છે જેનાથી તમારું શરીર બી સારું રહેશે અને એનાથી તમારો આખો દિવસ સરસ જાય છે અને તમે રમત ગમત છે યોગા છે એ બધી વસ્તુ તું આપણે રમત ગમત કઈ બી રમીએ ને તો માઈન્ડ ફ્રેશ થાય છે અને તે રમત ગમત અને સ્વાસ્થ્ય આપણે જીવનમાં ખૂબ જ ઉપયોગી વસ્તુ છે
હમ ના ના બરાબર છે સાચી વાત છે હમ અને તમે ટાઈમ સર સાંજે જાઓ ને રમવા એક તમે સમયસર સાંજે રમનો તો બી તમારા આખા દિવસનોો થાક ઉલી જાય છે માઈન્ડ ફ્રેશ થઈ જાય છે
હા સાચી વાત છે અને હમણાં આપડી બધી ભારતની ટીમો બી છે રમત ગમતમાં જેમ કે હોકી છે ક્રિકેટ છે ફૂટબોલ છે અને તે લોકો આપણા રમત ગમત થી આપણા દેશનું નામ રોશન કરે છે
ના ના સાચા ભણી કરીને છોકરાઓ થાકી ગયા હોયને તો થોડીક વાર બે કલાક રમ્યા આવવાના પછી જે આઈને ભણમાં બેસે ને એને ભણેલું બી એટલું સારું એવું યાદ રહે છે તો જેથી એમનું માઇન્ડ નો વિકાસ બી બહ સારો એવું રહેાય છે એટલે હું તો કઉ છું છોકરાઓને ભણવાની સાથે તે રમત ગમત માં તો જોડાવું જ જોઈએ
અને એ રમત ગમતમાં જોડાશે તો એમને ખુબ ફાયદો થવાનો છે કારણ કે આખો દિવસ એમને સ્કૂલ હોય ટ્યુશન હોય અને એ થોડો ટાઈમ રમશે તો એમનું માઇન્ડ બી ફ્રેશ થશે પછી આગળ વધારે ભણવું હશે તો એમાં બી કામ લાગશે
હમ સાચી વાત છે કે અત્યારના દોડભાગ ભર્યા જીવનમાં શરીર સાચવવું એ બહુ મોટો પ્રશ્ન થઈ ગયું છે એટલે એના માટે દરેક વ્યક્તિ એ પોતાના રીતે જાગૃત થવું જ પડશે કેમક આના માટે આપણે જાતે જ લડત લડવી પડશે બીજું કોઈ કરશે નહી એટલે રમત ગમત માટે ત મારી બેબીને બી ઓલવેઝ હું એના માટે ફોર્સ કર બેટા તું બેડમિન્ટનમાં જા ટેબલ ટેનિસમાં જા સો મીટર ની રેલીમાં જા અને ના હોય તો ઇવન તું ચેસમાં પણ જા
હા બરોબર છે કેમ કે આ બધી વસ્તુ એવી છે કે આપણું હમણાં જીવન એકદમ બેઠાડું થઈ ગયું છે એટલે એના લીધે આપણા સરી ઘણા બધા રોગો આવતા હોય છે કેમ કે આ જીવન આપડું બેઠાડું થઈ ગયું છે એટલે આ જીવનમાં આપણે રમતગમત વસ્તુ ઉમેરીશું તો આપણને ઘણા બધા ફાયદા થશે બીમારીઓ સામે બી આપણે લડી શકીશું આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એટલે રમત ગમત નામ જોવા જશે તો ઘણા ફાયદા છે
ના સાચી વાત અને આપે રમત ગમત સાથે જોડાઈએ ને એટલે એના કારણે છે ને આપણને ખાવા પીવાની બી સજાગતા આવે છે જેથી તમે જો દરેક સ્પોર્ટ્સ મેનને ફાસ્ટ ફૂડ બહ જ ઓછું ખાશે જંક ફૂડ એકદમ ઓછું ખાશે એ લોકો ખાવામાં બી એકમ હેલ્ધી ફૂડ ને એવ બધું ઇન્વોલ્વ કરે છે કે સ્પ્રાઉટ ખાય છે કોઠોળ ખાય છે પ્રોટીન વાળી વસ્તુઓ ખાય છે દૂધ પીવે છે એટલે એ લોકો એટલું સજાગ બને છે કે આપણા શરીર માટે જંક ફૂડ છે પાઉ વાળી છે બહારની બધી દરેક ફાસ્ટ આપણા શરીર માટે નુકસાન કરે છે એટલે એ લોકો એ સ્પોર્ટ્સ ના કારણે એ બધી વસ્તુઓથી બી દૂર રહે છે
હા એ વસ્તુથી એ લોકો સમજે છે અને દૂર રહે છે તો એમને એ રમત ગમતમાં બી ખૂબ સારો ફાયદો રહે છે રમત ગમત બી એમનું શરીર એમને સારો સાથ આપે છે અને એના કારણે એમની ફિટનેસને બધું ખુબ જ સારી થાય છે
હમ સાચી વાત એટલે હું બી બધા ને હું બી પોતે હોકી રમતી હતી એટલે મને બી ખબર છે હજી અમે ધીમે ધીમે મેરેજ પછી જે ઉંમર અમારી થઈ રહી છે પણ અમે જે સ્પોર્ટ્સ રમતા હતા એના કારણે હું સવારે થોડી ઘણા યોગા કરું છું થોડું પ્રાણાયામ કરું છું એના કારણે આખો દિવસ મારો એટલો સુંદર પ્રસાર થાય છે કે ગમે તેટલો મારા પર કામનો લો હોય ને તો બી મને માનસિક થાક બી નથી લાગતો અને શારીરિક થાક પણ નથી લાગતો
અને આપડા પહેલાના જમાનામાં નવી ટેકનોલોજી નથી તો બધા જે હતા એ જાતે કામ કરતા હવે તો તમે શ શું બધા મોતાા વાળા આઈ ગયા છે પછી ઘંટી આઈ ગઈ છે પેલા હાથે થી બધું દડતા પછી કપડાં ધોવાના મશીનો આવી ગયા છે એના લીધે આપણા જીવનમાં કામ કરવાનું ખૂબ ઓછું થઈ ગયું છે ને અને આવા જીવનમાં તમે રમત ગમત અને યોગા પર ધ્યાન આપશો તો શરીર એકદમ તમારું સ્વસ્થ રહેશે
અરે ખરેખર તમે આ વાત કીધી ને એકદમ સો ટકા ની વાત સાચી છે તમારી આપડા દાદા દાદી હતા આપડે એ લોકોને કામ કરતા જોયા છે અરે એ જમાનામાં ક્યાં કામ વાળી હતી જાતે તમે કહો છો એમ ઘંટીમાં જાતે દેણું દરતા હતા લોટ દરા માટે જાતે કેટલી પર ચાલી ના જાય પાણી જાતે ભરીને લાવતા ઘરના કામ પોતે જાતે કરતા એટલે એમનું કસરત જાતે જ થઈ જતી એટલે પેલાના ઘરડા મા બાપ લાંબુ જીવતા ત અને સ્વસ્થ જીવન જીવતા હતા અને જયારે અત્યારે અત્યારની પેઢી થોડીક આડ શું બની ગયું છે એટલે લોકોને કામડા રાખવા પડે છે કપડા ધોવા માટે મશીન રાખવું પડે છે કચરા પૂરતા કરવા માટે બેનો રાખવી પડે છે એટલે એમનું શરીર ખુબ જ વધારે બગડે છે એટલે હું તો કઉ છું અત્યારની જે નવી પેઢી આવી રહી છે એ લોકોને આ ગંભીર પ્રશ ના વિશે ખૂબ જ સમજવાની જરૂર છે પોતાના કામ બને એટલા જાતે કરો જો તમે કસરત ના કરી શકાય તો ઘરના કામ કરીહીને બી તમે પોતાનું વર્કઆઉટ કરી શકો છો
સાચી વાત છે જેમ કે તમારી કેમ કે પહેલા લોકોના જીવનમાં આપડા દાદા દાદી કે બધા જોઈએ તો એ બધા કઈ રમત ગમત કે યોગા એમને કઈ ટાઈમ નતો મળતો પણ એમને ઘરનું કામ જ એવું હતું કે જેનાથી એમને ઓટોમેટિક યોગા ને એ બધું થઈ જ જાય અને તેનાથી એ લોકોનું શરીર બી સ્વસ્થ રહેતું અને ખૂબ લાંબુ જીવતા અને તેનું મેઈન કારણ જે તમે શરીરને કષ્ટ જ નહીં આપો તો તમારું શરીર પછી થાકવાનું જ છે અને તમે હમણાં જોશો કે ના નાની નાની ઉંમરે લોકોને ઘૂટણના ઓપરેશન કર પડે છે અને એ બધું પેલાના સમયમાં તમને જોવા જ નતું મળતું
સાચી વાત છે અને અત્યારની તમે જનરેશન જો બધામાં બોડી વધારવાનું કેટલા બધા કિસ્સા બની ગયા છે પેલાના જમાના આપણને રેર કેસમાં કોઈક હેલ્ધી બોડી વાળા માણસ જોવા મળતા છે અત્યારે તો નાની ઉંમર માંથી છોકરાઓની એટલી બધી બોડી વધી ગઈ હોય છે ને તો એ લોકો ન બોડી ઉતારવા માટે જીમમાં જવું પડે છે અરે પેલાના તમામનામાં જીમ તો હતા જ નહી જતાં બી એ લોકો બોડી મેન્ટેન કરતા હતા અત્યાર તો એટલું બધું શરીર વધી જાય છે તો પૈસા ખર્ચીને બોડી ઉતારવા જોવું પડે છે એટલે આ બધું રેણી કેણી છે જીવનમાં થોડી આળસ ભરી ગઈ છે ખાવા પીવાની એ લોકોની વ્યવસ્થા બરાબર નથી એટલે એ બધી અસર એમના શરીર પર થાય છે અને હવે તો નાની ઉંમરમાં એટેક આવી જાય છે સુુગર આવી જાય છે નાની ઉંમરના છોકરાઓમાં પ્રેશર આવી જાય છે એટલે આ બધી વસ્તુ તું અત્યારે એવું મોબાઈલ હાથમાં આવી ગયો છે ને એટલે એ લોકોનું હલન ચલન એકદમ ઓછું થઈ ગયું છે
હા એટલે તમારે મેઈન વસ્તુ મોબાઈલ છે એટલે એમાંથી તમે બધું કરી શકો એટલે લોકોની હલન ચલન ને લોકોનું બેઠાડું જીવન થઇ ગયું છે એના કારણે શરીર ને બી ખુબ નુ નુકસાન થાય છે અને એ આગળ જઈને તમને તકલીફ વધવાની છે આના કારણે એટલે આપણા જીવનમાં રમત ગમત અને યોગા છે એ બધી એવી વસ્તુ છે જે આપણા જીવનનું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે જેના કારણે આપણા શરીરને ખૂબ આગળ જઈને ફાયદો થવાનો છે
હા સાચી વાત છે હું તો કહ છું દરેક વસ્તુમાં તે સમય હોય છે પણ શરીરના સ્વાસ્થ્ય સાચવવા માટે કોઈ સમય નથી અને જ્યાંથી તમે જાગ્યા ત્યાંથી તમારી સવાર કોઈ ઉંમરનો બાદ નથી તમે ગમે તે ઉંમરે યોગા કરી શકો છો અહી બાબા રામદેવને જો આટલી ઉંમરે એમનું શરીર કેટલું સ્વસ્થ છે કેટલું ફિકસેબલ છે આખું વાળી લે છે બધા આસનો એકદમ સરળતાથી એ બ કરી દે છે ક્યારે એ એમને સ્વસ્થ જીવન અપનાવવા માટેના બધા જ સાધનો અપનાવી દીધા છે કોઈ બી એવી વસ્તુ એ બ યુઝ નથી કરતા દરેક જગ્યા એ પોતાની દિનચર્યામાં બધી સ્વદેશી વસ્તુઓનો એ ઉપયોગ કરે છે જેથી એવી કોઈ આડઅસર એમના શરીર પર થવાની કોઈ શક્યતા જ નથી એમના ખાવા પીવામાં બી એટલી એમની કાળજી હોય છે તો બને એટલોું સલાડ ખાય છે બને એટલું હેલ્ધી ફૂ ફ ખાય છે પનીર ખાય દૂધ ન ખોરાક લે દહી લે છાસ લે જેથી એવું હેલ્ધ ફૂડ પ્રોટીન વાળું લે તે એમનું શરીર એકદમ વ્યવસ્થિત રહે છે
હા તમારી સાચી વાત છે બાબા રામદેવ નું તમે જીવન કીધું એ જ્યારથી પહેલેથી યોગા કરતા હોય છે એટલે હવે તેમને આટલી એમની પચાસ સાહીઠ વર્ષ ઉમર છે તો બી એમને એટલો કઈ શરીરમાં ફરક દેખા એકદમ યુવાનો યુવા જ લાગે કારણ કે મેન વસ્તુ છે પહેલેથી ડેલી રૂટીન જ એમનું એશે યોગા કરવાનું ને એ બધું એના લીધે તમે એની અસર જોશો અત્યારે બી એમને કોઈ તકલીફ જોવા મળતી નથી
હમ સાચી વાત છે અત્યારે તો બધા જો ને ઓનલાઈન યોગા ક્લાસીસમાં જોડાય છે અને અમે તો જયારે હોકી રમતા હતા ને તો લોકો પેલા કેવું કે અરે આ લોકો તો જો હોકી રમવા જાય છે પણ હવે એ લોકો નેા ખરેખર આ લોકો સ્પોર્ટ્સમાં હતા તો એમની અત્યારની લાઈફ એટલી સરળ બની રહી છે જયારે જે લોકો સ્પોર્ટ્સમેન હતા અત્યારે ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર થી લોકો ઘરડા બનવા લાગ્યા છે જયારે અમે જાતે ફરી શકીએીએ અત્યારે હું સાયકલિંગ કરું છું વોકિંગ કરવા જઉં છું કેટલીક કસરતો હું જાતે કરું છું અને કેટલીક વાત તો મને ગમત છે મારી ફેવરટ વસ્તુ હું ડાન્સ